હલો.
હલો અવે આવે છે અવાજ?
હા બસ જો મજામાં એક્ઝામ પતી હમણાં એલે વેકેશન પડ્યો.
મારે પણ આજ જ પરીક્ષા પતી એટલે થોડી શાંતિ લાગી
પેપરો
મસ્ત ગાયા આમ તો એકદમ
બોલ બીજું
રાજાઓ પડી એટલે વિચારવું છું કસે જ રજાઓ છે તો પછ ફરવા ફરવા જઈએ
હ હા શું પ્લાન છે ક્યાંય જવાનો
મારી ઈચ્છા તો છે કે કોઈ પેલા થીમ પાર્ક હોય ને આપડે વડોદરા માં છે વંડરલન્ડ એમજેલ એવા કસે જવુ છે મને રાઈડસ બો ગમેટું
હમ્મ બરાબર બરાબર અમારે અમે બધા બી વિચાર કરીએ છેીએ કે ક્યાંક જઈએ આવો પ્લાન કરીએ બધા ફ્રેન્ડ આપડે
ચાલો જઈયે આપડે બધા જયે આવીયે એક દિવસ ની ટ્રીપમાં આવી એક દિવસ નો પ્રવાસ
હા એટલે વિચાર છે હા હ હવે તો એક એક દિવસની પ પકનિક પર લઈ જાય બધા ને સવારે જઈને સાંજે પાંચુ અય જવાનું હા
આ વખત તો જાઉં છે કસ તમારે પણ ફરવા બહુ ટાઈમ થી ફરી જ ને
હા હુ ભી આ વખત તો કેવું આખું આખું યર આખું વરષ એમ ઘરે ઘરે જ હતી હુ ક્યાંય ગયાજ નથી એટલે વિચાર છે કે ક્યાંક જઈએ આપ ફેર એમ ફરવા કેવી રીતે
મારે જવું છે પણ ખબર નહી પડતી ક્યાં જઈ કેમ કે અત્યારે બધા યુદ્ધ ના લીધે બધું અટકેલું છે કસે ચાલુ હોય બંધ હોય કઈ ખબર બધા ઈ નક્કી ના હોય
હા એતે યુદ્ધ ના લીધતે બધ તો બહુ એ થઈ ગયું છે હમણાં હમણાં તો
એજ.
હ એકટ. એટલે એવું વિચારે છે કે ક્યાંક જઈએ એમ. પ્લાન કરીએ. એકાદ દિવસ નો વધાર નહી તો એક આધ દિવસ નું તો કરીએ
જો એક દિવસ માટે જવું હોય ને ત આપડે તો અહિયાં બાજુની સિટી માં જવાય મસ્ત છે જક્યા અમદાવાદ.
હમ.
ત્યાં બધા આમ અલગ અલગ અલગ અલગ એરિયામાં જો એને આપડે ફરાય પછી ખરીદી કરાય સસ્તું એવું મળી જાય બધું.
હા હા. જવાય એવું એમ શોપિંગ નહી શોપિંગ બી થઈ જાય ફરાઈ બી જાય બધાને એમ
હમ મગજ થોડું શાંત. થઈ જાય બધા વિચારોથી
હા જોઈએ આપડે લોકો એક દિવસ પ્લાન કરીએ એવું કશુંક વાત કરીએ‌આ આપડે બધાને કે આવી રીતનો વિચાર છે તો આવશો એમ બધા
આવ શ જ બ કના પારસ. પણ એ લોકો આપણને ઘરે થી હા પાડે તો એ લોકોને હા પાડશે
ન હવે સવાર જઈ સાંજ સુધી પાછા આવીઈ જઈએ ચાર પાંચ વાગ્યા સુધીમાં. તો ના વાંધો આવે એમ
એ વાત સાચું.
હમ સવારે આપણેે જતા રહીયએ આઠ નવ વાગ્યાે સમથીિંગ ઘરે થી નિકળી એ ચાર પાંચ વાગે આ જઈએ પાછો એટલે આપડો. કોલેજ નો ટાઈમ થઈ જાય.
હા્યા અમ અમદાવાદમાં. તો સ્નોફોલ છે પછી અ સ્કેટિંગમાં. લી સારી જગ્યા છે પછી કાંકરિયા તળાવ
ત્યાં તો ફરવા માટે બહ બધું છે એમ જ્યાં જવું હોય ત્યાં જ એમ
ત્યાં જઈએ એ સારું જ લાગે કેમથી મોટું શહેર છે ને એટલે આમ નવું નવું લાગે બધું
એટલે જ ને એટલે જવાય જ્યાં જવું હોય ત્યાં એમ તો આપણેે એવી રીતે એક દિવસ કહીય બધાને કે ટાઈમ ટાઈમ કાઢો એક દિવસ હું ત આવી રીતે જઈએ એમ એમ બી આપડે લોકો ક્યાંય ગયા નથી હમણાં તો આમ જો આય એમ એ બને બધા ભેગા ભી થાય મેમરીઝ ભી બની જાય બધા જોડે એમ વા. એવું હમ
હમણાં કોલેજમાં બધા અ દિવસો પતા હ. ત્યારે ખાલી ભેગા થયા હતા પછી હ હમણાં પરીક્ષા વખતે બધા અલગ અલગ ક્લાસ નો હતા અને આજે છેલ્લો દિવસ તો છેક પહેલી કે બીજી તારીખ ના એ વખતે બધા કોલેજ અલગ અલગ છે તો હવે ડાયરેક્ટ પ્રેક્ટિકલ હશે ત્યારે બધા. ભેગા થસર
હમ બરાબર બરાબર
એ પેલા આપડે કઈ મેસેજ કરીએ ગ્રુપમાં અને પછી જોઈએ કોણ કોણ આવે
હા તો એ તો વાત કરીય આપડે બધાને કે હા અને પછી ત્યાં ના જવું હોય તો કોઈ એ લોકોને કહી કોઈ બીજું સજેશન આપો એમાં હવે તો ફરવાની કોઈ જગ્યા હોય તો ત્યાં જઈએ આપડે હા હોય તો અહિયાયા આપડે અહીંયા મંદિર બી છે એમ જેમ એવી રીતરામ ફરવા માટેના હા તો ત્યાં બી જઈ આવવાય એમ. જો જવું હોય તો, એવી રીતે
જવું છ.? હમમ
હા એટલે આપડે વાત કરીશું પછી, વોટર પાર્ક બી છે, આપડે અહિયાં તો આજુબાજુ
વોટર પાર્ક માં પણ મને એમ થાય કે, પાણી ગમે તેવું હોય
હા એતો છે. અને, વેકેશન ના લીધે પબ્લિક ભી વધારે હોય. ભીડ બી બહુ હોય.
હમમ! એ વોટર પાર્કમાં જઈએ એને કરતા, કશે બીજે જઈએ એ વધારે સારું છે.
બોલ!
કરીએ તેવો કંઈક પ્લાન આપડે, બને એટલો વેલો કરીએ એમ પછી બઉ લેટ નહી કરવું.
એ વાત સાચી મૂળ તો ચડે પછી તો ગરમી થી વધી, વધારે વધી જશે. તો તો ઘર ની બહાર નીકળ નીકડવાનું મન નઈ થાય.
હા અત્યારે જ નહીં થતું.
મને નઈ થતું, હું તો માડ માડ
એ એને મને અત્યારે આમ એવું થાય કે નઈ જવું છોડો ને ક્યાંય ઘરમાં બેસેાય, એમાં બપોર પડે ને એટલે તો સાાવ એમ. બાર વાગ એટલે પછી ક્યાંય જવાનું મન ના થાય, બપોર બાર વાગ્યા પછી, તો બાર થી ચાર એવું થાય ઘર માં બેહી તો હમ કે એટલો તાપ હોય માથા ઉપર ત્યારે બાર થી ચાર માં
પંખા ની હવા પણ આમ એસી જેવી ઠંડક મળે છે, એવી ગરમી લાગે છે. લા પંખો બંધ હોય હમણાં! જો હમણાં દસ પંદર મિનિટ પહેલા જ તમારા લાઇટ તો ગઈ હે બધું બંધ થઈ ગયું ને, પરસેવાના રેલા ઉતરી ગયા દસ હમ હા તો
હા એજ ને પણ બઉ બફારો છે જેમ કેમ કે વાદળા હોય છે ને અત્યારે
હમમ બધા ક્હ છે બરફ પડવાનો છે. ઠંડી વરસાદ પડવાનો છે બરફ
હમ વરસાદ ની આગાહી આપ
એ એમના તો બરફ ની પણ આગાહી આવે
જોઈએ હવે. તો કે વાદળા તો હોય છે જ હમણાં
હમ આજા એવું જ હતું ને તાપ પછી પાછો છાયડ્યો પાછો તાપ પાછો છાયડ્યો
હા એટલે જ ને એવા એવું વાતાવરણ હોય ને એટલે કેવુ હ વત વધારે બફારો થાય એમ બાફ મારે વાદળું હોય ને એટલે એમય એ ગરમી એટલે વધારે આમ એવું થાય
આવું આવું વાતાવરણ ના લીધે કોઈ બહાર ફરવા ના બોલ હું તો નાચ જાઉં હ પણ મારા જ છો તોય બો
હ હ ના પણ અમે એવું થાય કે એક દિવસ ફરી આવીઈએ થોડું સારું લાગે માઈન્ડ ફ્રેશ થાય થોડું
પણ બધું દૂર દૂર છે ત્યપણ એકલા જ.
એ તો છે. નજીક માં જવું પડે પછી બીજ
એ જ નજીકમાં નજીકમાં તો પછી ક્યા જવાય ખાલી ખાવા પીવા જવા જવાય નજીકમાં
હમ
બહાર નું ખાવું ન અત્યારે
હા, આ સિઝનમાં તો નાખ હવાઈ બાર નું વધારે માદા પડે
હા
એકના
અને પાછું અત્યારે તેવું કે બધું મોટા ભાગનું બટાકાનું બનાયલું હોય સવારથી તો બટાકા ત ઉનાળ તમામાં બનાયલા હોય તો ઉતરી જાય તો પછી ખવાય ગે
હમ બગડી જાય પછી ભાવે નહી હમાખાલી કઈ ખાઈએ તો વધારે બીમાર પડીએ ના ભજ કત્યારે અવોઈડ જ કરવાનું બહારનું જે ખાવું એ ઘરે જાતે બનાવીને ખાઈ લેવાનું એ આગળ પડે
મે હમણા બનાયા હતા પાસ્તા
હ હા
અ મમ્મી ને પપ્પા ઘરે નતા તો મમ્મી સાચ ખાાવ હોય તો ખાઇ લે તે લોકોક રાત્ર આવાગતા તો બપોરે બધું ઘરનું કામ પતાયને બેઠી હઉં તો મને ભૂખ લાગી મેં કીધું બહાર થી મંગીઉ પછી મેં કીધું છોડ બઉ વાર લાગ કલાક થઈ જશે ત્યાી ભૂખ મરી તો પછી મેં કીધું છે ફટાફટ કઈ બનાવી બ. તોમે શું કર્યું. કુકરમાં તેલ ન તેલનું થોડું વઘાર કર એક બે દાણા રહી નાખ્યા અને પાસ્તા નાખ દીધા કાચા ડુંગળી નાખી. અને પછી. પાણી નાખી બે ગ્લાસ જેટલું પાણી નાખી ને બે સી બોય છે દસ હા દસ જ મિનિટમાં પાસ્તા તૈયાર થઈ ગયા પાંચ મિનિટ ખાલી એની કુકર ની હવા નીકળવાની વાત થઈ એટલે પંદર મિનિટમાં મારું ખાવાનું રેડી થઈ ગયું એટલે આવી ના ન રેસીપી હોય ને તો મજા આવે બધું બનાવવાની
બહાર ના પાસ્તા ખાવા એના કરતા તો આ બેઠ છે તે લોકો. ખબર નહી ક્યાર નહી શાકભાજી સોમારીને મૂક્યું હોય એ લોકો એ ક્યારનું.
હા સાંભળ સાંભળ હું તને કરું કોલ મને કામ આવી ગયું છે, હા બાય.